હા હું તો સારી છું, તમે કેમ છો?
હ હું પણ મજામાં છું. શું કરો તમે?
કઈ નહી હું જસ્ટ અહિયાં બેસેલી છું, તમે શું કરો?
હા હ પણ એમ બેસેલા હતી, ચા નાસ્તો થઈ ગયો?
ક્યારનું તમારું?
હા હું તો ચા નાસ્તો તો કરવાર જ બેઠી છું.
હા તો હું એને એમ વિચારતી હતી કે હું જયારે નાની હતી ને ત્યારે જય્યારે ફસ્ટ વાર હું મેય તારક મહેતા નો ઉલ્ટા ચશ્મા આવે ખબર તમને સોની સબ પર.
હ ફર ફેવરેટ શો.
હા તો એ જયારે હું નાની હતી ત્યારે જયારે તેનો ભૂતની વાળો એપિસોડ આવ્યો હતો ને, ત્યારે તો હું એટલી બીજ હતી એટલી બીજ હતી કે મને એમ કે તે રિયલમાં જ છે મને તો ત્યારે હું નાની હતી એટલે ખબર જ નહી કે તે રિયલ છે તે સાચું છે કે નકલી છે. તો મને એમ કે સાચું જ છે તો હું બહ એટલે બહુ ઘણી બી જતી.
હા હાજ પણ તમે થયો ને.
હા સારું.
એ તો એપિસોડ હ કયો.
હા તો હું ઘણી જ બી ગઈ પછી હું છેને એમ બી ને મારા મમ્મી પાસે જતી રેડી કેમકે મને એમ કે મારા પાસે આવી જશે એટલે.
નાની હતી તં જોયું હતું, ને તો મને પણ બહુ જ બીક લાગતી હું છે ને નાની હતી એટલે કેટલામાં આઈ થેન્ક ત્યારે મે આઈ થિંક સ્કૂલે જતી તો હતી તો છે ને મેં નીચે દૂધ લેવા માટે જતી ને અમાર ઉપર ઘર રહેતું તો નીચે દૂધ લેવા માટે મેં ત્યાાર જતી તો અમારે છે ને પેલું વાડી જેવું બી હતું ને અમારે જ્યાં અમારું ઘર હતું ત્યાં આખી વાડી જેવી હતી. તો મને એ વાડી મા અંધ એટલી બીક લાગતી ને તો મેં છે ને ફટાફટ દૂધ લેવા માટે તપ ફટાફટ ભાગી જતી, પછી એ છે ને ત્યારે ઉપર જવાનું એટલી ફાસ્ટ દોડથી મને લાગતું કે ત્યાંથી કોઈ આવી જ બહ બીક થ હતી પણ મારી ફેવરેટ એપિસોડ છે. એમ જયારે ભી વરસાદ.
મેં તો હમણા મે તો હમણા. મેં તો હમણા પણ એ એપિસોડ. જોઉં છું.
સ મેં પણ હમણાં પણ એ એપિસોડ જયારે એમ વરસાદ પડતો હોય ને અને મે કઈ મસ્ત જે મારું મને જે ગમે ને એ વસ્તુ જમું ને ત્યારે મેં એ એપિસોડ લગાવને લગાવું
હા તેના તો કે ના પેલા જયારે સ્ટાર્ટિંગ થયેલું ત્યારે તેનું એ હતું કે તેમાં ટપ્પુ એમ બહુ મસ્તી કરતો હતો જેઠલાલ ને જેલમાં જતો પછી ત્યાં આવીને સજા મળતી એ સપનું જોતો એવું કઈ સ્ટાર્ટિંગ એપિસોડ છે ને એપિસોડ વન.
હા હા એ સ્ટાર્ટિંગમાં જેલ જ હતો ત્યારે બબીતાને પણ કેહેતા ને કે મોડલ છે એવું બધું
હા હા ત્યારે બબીતા એક્ટિંગ કરતી એ બધું છે પછી એ લોકોમાં બહ કે રોશન પણ કઈ મેરેજ બી રોશન આવતી એવું કેતા
હા હા એ જ ને કેવા બધા તે એ લોકો એમ કેતા ને પછી સ્ટાર્ટિંગમાં નઈ હતા એ એપિસોડ પછી થોડાક ટમ પછી પેલા બાપુજી પણ આવ્યા હતા.
હા જો તમને ખબર એ એપિસોડ પૂર અને તો બીજું તો પેલું સુંદર ની એન્ટ્રી થઈ હતી જયારે સુંદર પેલા પૈસા માટે આવ્યો હતો તો બધાના પૈસા એક એક લાખ નાબ ત્રણ ત્રણ લાખ થઇ જશે તેવું કીધું હતું એણે
હા હા એ તો છે અને પછી પૈસા થયા ત્રણ ત્રણ ત્રણ લાખ તો નઈ થયા હતા પણ બે લાખ તો થયા જ હતા.
હા તો પછી ફરીથી બધા પૈસા લઈને આવ્યા હતા કે આ પૈસાના પણ તમે ક કશે ઇન્વેસ્ટ કરી દેજો ને એમ કરીને હાને. હા.
એમાં જેઠાલાલ ની એપિસોડ બબીતા થી રાખડી
હા હા.
હા.
હા કે અને અને એમાં અને એમાં ખબર તમને કે એ લોકો બધા રેડ રેડ કલર ના જ કપડા બધા જ ફેરી જતા તો પછી એમ કે મેરા રેડ ક્યાં હે તો ફેરી એટલે મારું રેડ ક્યાં છે તો હા બાપુજીને આપો તેમને ધોતી આપો સાડી આપો એમ કરીને સાકુડા આવતા તે બાપુજી ન
તોછા એમાં ભીડે અને જેઠાલાલની કોમેડી પણ બોહ હતી ખુબ ગોલી અને ભીડે ની કોમેડી તો ભી વધારે
હા ગોલી બેટ ટા મસ્તી નહી કરવાની એમ ક ડાયલોગ મારતો એ પછી બીજું તો શું કે એમાં એ લોકોને એ લોકો એકબીજા ગુસ્સેમાં પણ બોજોતા ભીડે અઐયર ને એ લોકોને જેઠા ગમતો જ નતો એ લોકો એમ વિચારતા કે હ જેટા હ સોસાયટીમાંથી બહાર જત ર એ
હમ એજ ને અને પણ એ સિરિયલ માં એક શીખ પણ આપે કે બધા કાસ્ટ ના અલગ અલગ જાતિ એ બધાળ કેવી રીતે એમ હડી મળીને હા એ
હા કે બધા ધર્મના બધા ધર્મના લોકો એકજા સાથે તેમ સાથે પોતાનો તહેવારો મનાવતા અને એકબીજા સાથે પોતાની સુખ દુઃખની વાતો કરતા
હા એજ ન એકબીજાને આ કલ્ચર
હા એકબીજાના તહેવારો પણ મનાવતા એ લોકો પછી તમને ખબર પે સોઢી ટેરેસ પર જો અગાસી ઉપર ઉપર જતો રે એકદમ જ તો પછી દયા કે ત તમે નીચા આવ તમે નીચા હું કેચ કરી લઈશ મે કોઈને આવી રીતે નહી શવતર જોયું નથી તો પેલો જેઠા કે આ તો પાગલ જ છે ગાંડી જ છે
પછી એમાં એક ફેમસ ડાયલોગ પર હતો અમે ભી તો દેખને ક મોકા મિલના
હા હા અમને પણ જોવાનો મોકો મળવો જોઈએ કે નહી એમ કરીને હિન્દીમાં હતુ પણ ગુજરાતી માં હું તમને કઉ છું કે એવું થોડી ચલે અમને પણ જોવાનો મોકો મળવો જોઈએ કે નહી ત પેલો જો કે શું જોવું છે તને શું જોઉ
હા પછી જેઠાલા આવું કેહ અહિયાં કઈ મ મદારી નો ખેલ ચાલતું છે જો
હા હા હા એજ પછી તેમાં દયા હના હાથમાં લોટ એ બધું હોય ને જેઠા ને એટલે પેલું બાલ્કીનો દરવાજો બંધ કરવા જાય તો જેઠા હાથ જ બ બહાર જ રહી જાય
હા એ તો બહુ કોમેડી હતી દયા એ તો બહુ જ કોમેડી હતી અને તમને ખબર મે કુ તમને ખબર પેલું એ વાળું એપિસોડ હતું ભૂતનાથ વાળું અમિતાભ બચ્ચન વાળું એમાં બાપુજી ની ધ્યોતી હતી ત્યાં લાગતો કે ભહર છે ભૂર છે પછી દયા જારે હસ્તી તો જેઠ હલ ક કે છોડ મેરી દે છોડરી દે છોડ મારી દયા ને છોડ મારી દે ને આવું રીતે ક તો કેટલું ફની હતું ને એ ભાગ
હા પણ દયા તો જો એ ધોતી જઈ ને હસવા લાગ ગઈ એટલી જો બધાને દયા અંદભૂતની આવી ગઈ તો પછી એમ કે આ તો બાપુજી ની ધોતી છે પછી બધા ફાડી ફાડી પછી બાપુજી બધા ફાટ જે કટકાતા તો લઈ લીધા હતા
હા એ
એમાં બાપુજી જેને પોપટલ કેટલા બી કેટલુ એન્ટિક રીતે એ લોકો બીતા
હા એજ બાપુ જીને પોપટ લાલ જ નય જેઠાલાલ પણ બો બીતો
હા એજ છે.
અ અને તમને ખબર કે પેલું એક એપિસોડ હતું જેઠલામાં જારે પાણી ની અછત હતી.
હા, હા ત્યારે પેડો હા મને ખબરમાં હ-હ, હ તમે બોલો
હા એમા ટાંકી ની નલ પીળ બંધ કરવા બંધ ક્યાં ચા શ તો પછી એ લોકો ની કે હા કોણ હતું પેલું કે જલ દેવતા
હા-હા. પાણી કા પાણી નો બચાવ કરો. તો કે ભાઈ આ જડ દેવતા જ છે.
હા, હા એજ ને એ પણ એના લોજિક એટલા એન્ટી થતો ની એમા
હા એજ તો
બધાની બધા સોસાયટીમાં જઈ ટાંકી બંધ કરી મુક્ત પાણી ન નલજ અને પછી ખબર કે એક બે શૂટમાં જ્યારે જે ઠાલાલ નું પાણી હ રીતે નહી આવતું હતું તો જેઠાલાલ ઉપર ટાંકીમાં જેને બધા ન નલ બંધ કરીક મુ
કેમ કે એને ખબર નથી એનું કહ્યું. છે ટાંકી વાળું એ કેમ કે એ બી સી વિંગ છે ને તો કયા આવી ને કઈ ટાકીને ખબર જ નહી.
હા એજ પછી બાપુ છે પછી પીડિત જય ને
સારું કર તો બાપુજી ના મોડા પર પાણી આખું આવી જતું અને ખબરે
હ એવી એટલ એન્ડિંગ અને મસ્ત ભાગ હતો ને અને પછી ખબર કે એલોકમાં એક ભાગ આવેલો હતો પેલું અતરંગી વાળું જેમાં એક અંકલ ડોસા અંકલ હતા જે પાગલ થઈ ગયેલા હતા. એમના પરિવાર મોટા ભાઈ વાળું એ એપિસોડ એમ કલા ફની હતું પણ એમાં બી કેટલી મોટી શીખ શીખ હતી ને
હા એ તો કેટલી મોટી શીખ શીખ હતી.
એ જ ને કે કેવા પણ ક્યા થઈ જાય ફેમિલી ફેમિલી પછી એમ સાથે આવી જ જાય એના ભાઈ પછી એને મનાવવા માટે આવેલો ભી હતો. એવું કઈ હતું, પણ જ્યાંથી દરિયાળ નીકળી ગઈને શો માંથી ત્યારથી એટલું મજા નહી આવે પણ એમ સારું છે જૂના કેરેક્ટર જ્યાં સુધી હતા ને જૂના પાત્રો ત્યાં સુધી બહ મજા આવતી
એ એજ હમણાં તો અંજલિ પણ બદલાઈ ગઈ તારક મહેતા પણ જે અસલી જે મજા આવતી તે મહેતા સાહેબ અને જેઠા હાલને ફ્રેન્ડશીપની પછી અંજલિ ની આ બધા લોકો શૂટ ના કરે આ બધામાં કેમકે જે ઓલ્ડ જે જૂના હોય ને તેજ મજા આવે હમણાં તો બધા જ ચેન્જ થઈ ગયા છે ખાલી અને હમણાં શ વીએફએક્સ બહ યુઝ કરી લે એ લોકો ગ્રીન કાર્ડ બસ પેલા બધું નેચરલતું
હા એજ ને અને તમને ખબર એક એપિસોડ જેઠાલાલ અને તારક મહેતા નું હતું પેલું ભાંગવાડું
હા હા હા અઐયાર તને હું નઈ છોડીશ એમ કરીને બોલ તો એવું જ કઈને હા
બ્રોસલી નહીિ પતા તબ બ્રોસલી હડું કઈ કે તો આઈ એમ હંગરી મેન હન્ંગરી મેન ની જગ્યા પર એ એપિસોડ તો બહુ જ કોમેડી હતું પછી એને મારવાની એક્ટિંગ કરતો પ બેબી હંગાલ પછી ત્યાં જઈને મહાશીિવવા થી એમ રિયલમાં પેલું પ્રસાદ આપતો હતો કે નહી માં ભાંગ હો સકતા હ આવી રીતે કઈ કેતો ને
હા તોમેં પુંજા પોતે જ બોલો
ઓ અચ્છા હા સારસ
પણ આપડ ગુજરાતી માં જ બોલીયએ
હા હા સારું હું ગુજરાતી માં જ કઈશ હવે અને કેટલા બધા એપિસોડ છે જે ફની ફની વાળા છે મે તો રોજે જો જમતા જમતી વખતે મેં તારક મહેતા જો જો કઈ બીજું સોની જોવ તમે
હા એજ પણ પછી એમાં પેલું પણ કઈ આવેલું બાબુ ચીપકે વાળું એપિસોડ આવેલું
હા હા હા ખબર
પૂજ ના પક છીપકી ચક તો એમ કે મેરા ગુંજન મારા ગુંદર થી તો પગ એમ બધું જ સારી રીતે ચીપકી જાય તેનું પગ જ ચીપકી જત તો બધા કેટલું પણ કઈ કરેલું પછી એન્ડમાં જેને લીંબુ એ બધા થી જેના પગ નીકળેલા ને બાપ પુછીને
હા હા એસીિડ વાળું કઈ હતું ને એનાથી પછી નીકળું હતોું અને પછી પલું સાડી અભિયાન વ સાડી આંદોલન વાળું એપિસોડ
હા એ સાંભળો ને આપણે આ પાર્ટ ટુ આના વિશે બીજામાંત બીજા દ્રશ્યમાં વાત કરીશું
હા બાય આભાર ધન્યવાદ હા મને પણ